હલો જ શ્રી કૃષ્ણભાઈ કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો ભાઈ ઘરના બધા સારા તો છે ને?
હા ઘરે બધા સારા છે ને હમણાં તો હું વેકેશન ચાલી રહ્યું છ એટલે મારો જે વિચાર છે એ કે બે મહિનાનું વેકેશ છે તો હું ટેલી રીપીએ કરવા માંગુ છું અને તમે કરેલું છે ને ખબર છે કારણ કે હું તો ઘરે જ છું હમણા હમ વિચાર કરી રહ્યો છું કે ટેલિસી અને ટ્રીપલસી કરવા જાઉં છું. એના વિશે મને થોડી ઘ માહિતી આપશો કે તમે તો કરેલું હશે ને ટેલિસી અને ટ્રીપલસી?
હા ભાઈ મેં ટિપલ સનની અને જે મતલબમાં ટેલિસે એ વસ્તુ હમણાં જ પટાવી રહ્યો હમણાં જ પટી ગયો છે. મારું કામ કારણ કે એ વસ્તુ ખુબ જ જરૂરી બની છે અને ટોમેટો મતલબ આપડી જ ફીલ્ડ નાશે જેમ કે કોમર્સ ફિલ્ડના લોકો ટેલી કરવું જ જોઈએ અને ટીબલ સી વસ્તુ છે એ મતલબમાં બધા જ કરું જોઈએ કારણ કે આજના જમાનામાં કોમ્પ્યુટર પર વર્ક કરવું ખુબ જ સારું છે અને કોમ્પ્યુટર પર વર્ક કરવા માટે ટિપલસી તો ખુબ જ સારી રીતના આવડવું તેમાં બીજી વસ્તુ બતાવામાં આવે છે બધી જ વસ્તુઓની. તો જેથી કરીને આપણે બેઝિક વસ્તુઓ શીખવા માટે ટીબલસી કરવું જોઈએ અને ટીપલસી કરીશું તો ખુબ બધ એવું સારું પડશે આપણને અને કોમ્પ્યુટર વિશે આપણે બઘી જાણકારી થી મેળવી શકીશું અને ત્યારબદ આપણે ટેલી કરવી જોઈએ કારણ કે ટેલી મતલબમાં ટી બલસી પછી નો કોષ છે અને ટિપલ સી કર્યા પછી આપણે ટેલીમાં જેમ કે કેટલાક બધા સૂત્રો આવે છે તેમાં આપણે આમનો લખવાની હોય છે અને આપણે અકાઉન્ટ કેવી રીના મેનેજ કરું કેવી રી એન્ટ્રી કરવી એ બધી વસ્તુ શીખવામાં આવે છે. તો એ બધી વસ્તુઓ કોમર્સ ફિલ્ડના લોકો માટે ખુબ જ જરૂરી છે. અને કોમર્સ ફિલ્ડ ના લોકો જયારે મતલબ ચોપડામાં લખે સે ચોપડાઓમાં જયારે પણ એન્ટ્રી કરે છે તો તે વસ્તુથી અલગ આશે ને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. તોટ એ બંને વસ્તુ અલગ પડી જતી હોય. તો કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવા માટે આપડે ટેલી શીખવી જ પડે છે અને ટેલી શીખવા માટે આપડણે આ બે ત્રણ મહિનાનો કોર્સ તો કરવો જોઈએ અને સારી રીતના ટેલીની બધી જ વસ્તુઓ શીખવી જોઈએ. મેં તો બધી વસ્તુ શીખી રહ્યો છું અને બધી વસ્તુ શીખી ગયો છું. એમ તો એટલે મે તમને પણ શીખવાની સલાહ આપું છું અને ટેલીસ શીખશો ડોટ અમને આગળ ખુબ જ એવું બેનિફિટ થઈ જવાનું છે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કારણ કે આપડે તો કોમર્સ ના વિદ્યાર્થી છે એટલે આપણે ટેલી અને ટ્રીપલસી નો કોર્સ કરવો ખબ જરૂરી છે અને મને પણ એટલે કે જાણ કર અને બધ ઓનલાઈન સર્ચ કર્યું કે ટેલીમાં શું આવે છે શું નહી આવે છે એ બધું મેં જાણ કર્યું. અને ટ્રિપલ સીમાં શું આવે શું પણ જોયું છે કારણ કે ટેલી છે તે તો આપણા કોમર્સના વિ ધાર્થી એટલે આપને ખબ ઈઝી લાગે છે કારણ કે ટેલીમાં આપ કંપની ક્રએટ કરવામાં આવે પછી એમે ખાલી ઑનલઈન જોયેલું છે એટલે કોર્સ નથી કઈરો પરંતુ ઓનલાઇનમાં જે બાદુ લેપટોપ છે મારો એના પર મદદથી હું કરું છું અને એમાં મને ખબર પડી છે કે આપણે બધ તો કંપની ક્રિએટ કરવાની છે અને આ પછી ક્રેડિટ ડેબિટ આપડેધ જે કઈ રીતે કઈ બાજુ શું આવે છે તે આપડે પણ એટલે આપણને ખબર પડી જાય છે કારણ કે આપડે તો કોમર્સ વિદ્યાર્થી એટલે કયું ઉાર છે કયું જમા છે. તે આપણને ખબર પડી જાય છે, એટલે કે કંપની ક્રિએટ કરવા પડે છે, પછી બધા વાઉચર હોય છે, જે ત ખબર જ હ કે પછ રીસી જનરલ વ પછી સે પછ પછી સેલ્સ છે, પરચેસ છે પછી રિસીપ છે, અને બીજું જનરલ ને પછી કોડ્ર વાઉઝર એ ઘણા બધા પ્રકારના જે વાઉઝર છે, તે આપણને ખબર પડે છે, અને સારી રીતે ખબર પડે છે. અમા વાને ક્યારે એ ક્યારે નહીવી આપણને ખબર પડી જ જાય છે, એટલે આપ પડીસ છે, કારણ કે આ આપ કોમર્સ ના વિદ્યાર્થી છે, એટલે આપણને બધી વસ્તુ ખબર પડી જાય છે. અને બીજો જે દ્િપાક્ષી છે. તેમાં મને એટલું તો ખબર છે, કે તો ઘણા બધા પ્રકારના ફંક્શન પણ આવે છે, અને ઘણા બધા પ્રકારના ઈનશર્ટ મેનુ અને ટેબલ મેનુ એવું બધું પ્રકારનું હોય છે કારણ કે મે પણ ઓનલા ઈન બધુ સર્ચ કરને જોયું તો આવુ બધુ પ્રકારની પરસ્થિતિ દર્શાવે છે. કારણ કે ટ્રી પલસી આપણને ઘણા બધા કશે આવું કશે ફરવા જાય એટલે કે કશે આપણે મોટી મોટી જે એમ કે શહેરોમાં બી કંપની ક્રિએટ કરવા કે પછી કંપનીઓનું પૂરું આપણા સાભળવા માટે જઈ તો પછી ત્યાં બધા એનિમેશન કે પછી એને ડિઝાઇન આપી કે ત્યાં આપને કામ માટે એવ કોર્ષ આપણને કામ આવે છે કારણ કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ માટે આપણે કંઈ સ્ટ્રકચર રેડી કરવાનું હોય તો પછી તેમાં આપણે દોરવાનું હોય કે પછી આપણેે બતાવવાનું હોય બધું લાઈટ સ્લો બધું બતાવવાનું હોય તો પછી આપણને એ ટ્રીપલ સી કરેલું હોય તો આપણને ત્યાં કામ આવશે એમ એટલે મને તો એવું લાગે છે, કે ટ્રીપલ સી ટ્રેનયુઅલ જે કોર્સ છે, તે મારે કરવો જ છે, અને મેં પણ અવે તો ખૂબ સારી રીતે શીખું ઈચ્છા માંગું છું કારણ કે અમારા શહેર એટલે કે નજીક જ છે અને ત્યાં અમે એક જણાને કીધેલું હતુ તે મને કીધુંલુ કયાં સારો કોર્સ કરે સારું આપણે પડશે એટલે કે ત્યા અમે બધ બધાની સલાહ લીધી પછી કરવા માંગુ છું કારણ કે નાટો આપડે ગરો ખુબ જરૂરી છે, કારણ કે હવે તો પીપલસિંહ એ ટેલીનું મહત્વ ખુબ વધી ગયું છે. ને ખુબ આપણે તો વિચારવું જ જોઈએ કારણ કે આપણે જો અમણાથી જ ટેલી અને ટ્રીપલ સી નો કોર્સ કરશું તો પ છી આપણને કંપની વાળા આપણને હાયર કરશે અને સારું આપણને સેલરી મળશે પરંતુ એની સાથે મને એ પણ ખબર પલી કે ઘણા બધા પ્રકારના એકસલ સીટ આપણે બધા કોર્સ આવે છે, કારણ કે એકસે પણ આપણને પ્રકાર રિઝલ્ટ બનાવવા બધા યુઝ થાય ઘણા બધા ફર્મ્યુલા છે, તેના કારણે આપણે રિઝલ બનાવી શક કીએ છે, ને ખુબ સારી રીતે બનાવી શકીએ છે, કારણ કે બધા આપડે જો રિઝલ્ટ બનાવું હોય પછી ગ્રેડ આપાનુ હોય પછી પાસિંગ કે પછી ફેલ તે બતાવાનુ હોય પછી ફોર્મ્યુલા બધા હોય છે, તે આપણે યાદ રાખવું જોઈએ અને ઓનલાઈન પણ આપણને ઘણા બધા ફોર્મ્યુલા છે, ન ન્યુ ન્યુ તે આપણને ખબર પડી જાય છે, એટલે આવી બધા કોસ કરવા માટે આપણને આ બધું ધ્યાન રાખવું જોઈએ અને એવા ઘણા બધા કોર્સ છે, જેમ કે બધા લોકો તો એવા ઘણા બધા એટલે કે જે ડેટા ના કે પછી ડેટા એનાલિસ કે વાળુ પછી એક્સેલ ના પણ ઘણા બધા કોર્સ છે, તે બધા કરે છે, અને તેને પણ મિનિમમ સેલેરીયન પચીસથી ત્રીસ હજાર મલી જાય છે, આ કોર્સ માટે એટલે આવા બધા કોર્સ શીખવું જોઈએ અને યોગ્યતા પ્ર શીખવું જોઈએ બાકી તમને કોઈ ખબર છે, કે બધા નવા નવા જેમ કે એક્સેલના તે વિષેમાં થોડી ઘણી માહિતી આપ
હા. ભાઈ મને પણ આ ઘણા બધા કોષ ખબર છે, જેમ કે મે તમને વાત કરું તો એક એડ વાન્સ સેક્સલ અને બીજી મતલબમાં એક બીજો પણ કોર્સ છે, જે મતલબમાં મારા ફ્રેન્ડની કં પનીમાં જાય છે, તો કંપનીમાં ખુબ જ વધારે એવું જરૂર છે, તે કોષ વાળાની તો જે કોર્સ આપણે કરીશું તો તેમાં શેને તે કોર્સથી આપણને ખુબજ વધારે એવો બેનિફિટ થઈ શકશે અને જે આપણે ટે કરી શકીએ છે, તેનો પણ એક એડવાન્સ રેલી પણ કરીને આપણે કોર્સ આવે છે, તો તે ટેલી કરીને પણ આપણે ખૂબ જ વધારે એવું સારા પગાર લઈ શકીએ છે, કારણ કે તેનાથી આપણે મતલબ મે એચઆરમાં પણ લાગી શકે છે, એચારમાં શું કરવાનું હોય છે, કે બધાનો પગારને એવો નાખવાનો હોય છે. તે બધો પગાર ને એવું બધું નાખવા માટે આપણે જોયું એડવાન્સ એક્સેલ પણ કરેલું હોય અને ટેલી પણ સારી રીતના કરે લુ હોય તો આપણને એચઆરનો પડ પણ સારી રીતે એવો મલી જાય છે, અને આપણે એ બધા કોર્સથી આપણે સારી રીતને એવું બધું એચઆરમાં કરી શકીએ છીએ કારણ કે આપણે બી કોમ કરેલું છે, આપણે ગ્રેજ્યુશન કમ્પ્લીટ છે, તો જેથી કરીને આપણને ખુબ જ વધારે એવો બેનિફિટ થાય શકીશું તો આપણેે આ બધી વસ્તુઓ કરવી જોઈએ જો આ બધી વસ્તુ આપણે કરીશું આપણને સારો એવો પગાર પણ મળી રહેવાનો છે, બાકી તો જો આપણેે એ બધી સ્કીલ ના શીખીશું અને ખાલી આપણે ડિગ્રી જ કર્યા કરીશું તો આપણને કંઈ પણ એવું કઈ મલવાનું નથી અને જો આપડે સરકારી નોકરી ના ભરોસે ને એવું બધું બેસી રેશું તો આપણને કઈ એવું મળવાનું નથી તો જેથી કરીને આપણે આ બધી સાઈડ સાઈડ સ્કીલ શીખવી રહેતી પડશે અને જો આપણે સ્કીલ શીખીશુંને તો જ આપડે જીવનમાં ખુબ જ વધારે અગાડી વધી શકીશું અને એક વસ્તુ ઉપર આપડે આધારિત ના રહેતા બધી વ તુ ટ્રાય કરવી જોઈએ બધી વસ્તુઓ ટ્રાય કરીશું તો જ આપણે બધી વસ્તુને સારી રીતે સમજી શકીશું. જો સારી રીતે ન સમજી શકીશું ને તો ખુબ જ વધારે એવો પરેશાની નો સામનો આપડણે કરવો પડશે તો તેના માટે મેં તો બધી વસ્તુઓ બધી સ્કીલ પણ શીખી રહ્યો છું અને સાથે સાથે બીજી બધી વસ્તુઓ ઇન્ટરર્શીપ જેવી વસ્તુઓ પણ કરવાનું વિચારી રહ્યું છે કારણ કે ઇન્ટરર્શીપ કરવા. ખુબ જ એવું આપણને બધું સારું સમજમાં પડી શકે છે. અને ઇન્ટરશીપ કરવાથી બીજું તો શું થાય છે કે આપણને તે વસ્તુ વિશે સારી જાણકારી પણ મળે એક્પિરયન્સ પણ મળી રહે છે તમને ખબર જ છે કે આજના જમાનામાં એક્સપિરિયન્સ એ ખુબ જ વધારે જરૂરી બની ગીયું છે કોઈ પણ જગ્યા જાય ટો તેઓ પહેલા પૂછ એક્સપિરિયન્સ સે કે તમારો? એક્સપિરિયન્સ હશે તો તમને વધારે પગાર આપવામાં આવશે એવું બધું પૂછવામાં એક્સપિરયન્સ આપણે હશે તો ખુબ જ સારું પડશે અને એક્સપિરિયન્સ કરવા માટે આપણે થોડી થોડી બધી વસ્તુ ઇન્ટરશીપ બધી કર્યા કરવી જોઈએ, તમારે શું કેવું છે આ બાબત ઉપર?
હા ભાઈ આ બાબત તો આપણે કરવું જ જોઈએ કારણ કે આપણ કોલેજોમાં ઘણી બધી પ્રકારની ઇન્ટર્નશીપને એવું બધું આપે છે. છે તો આપણે કશે પણ આવ ઇન્ટર્નશીપ કરવા જાએ તો પછી પહેલાં તો વર્ક માટે આપણે કોમ્પ્યુટર કરેલું હોય તો આપણને ખબર યુઝફુલ થાય છે કારણ કે ઘણી બધી જગ્યાવાળા કોમ્પ્યુ બધા સાધનો આવી ગયા છે અને મોસ્ટલી હવે તો કોમ્પ્યુટર બધું કામ ઓફિસ વર્ક થાય છે હવે તો. આપણે કોમ્પ્યુટર શીખવું ખબ જરૂરી છે કારણ કે આજે તો આપણે કોમ્પ્યુટર કોર્સ ની કરેલો હોય તો પછી આપણને. બધી જે આપણને બધી કંપણી હાયર કરે છે, તે આપણે ચૂકી શકીએ છે, કારણ કે આપણે કંપનીમાં જઈએ અને પછી આપણને કોમ્પ્યુટર પર વર્ક આપી દે તો પછી આપડે શું કરશું? આ ત્યાંના જે બધા મેનેજર છે શું હુ વિચારસે આપડા માટે અને તે બીજા દિવસે આપણને કાઢી મૂકશે નોકરી માથી એમ એટલે આપણે વિચારુ આપડે આપડે મોટી મોટી કંપનીમાં જોવું જોઈએ તો પછી આ બધા પ્રકારના કોષથી ખુ જરૂરી છે. કારણ કે ત્યાં આપણને જરૂરી છે, કારણ કે ત્યાં આપણને આ જ બધું કામ આવવાનું છે, કારણ કે અવે ઈન્ટર્શીપ કરેલી હોય કે પછી ઘણા બધા પ્રકારના એક્સપિરિયન્સ વધારે હોય તો આપણને સારી એવી સેલેરી પણ મલે છે, અને મેં પણ એ જોયું છે. કે ઘણી બધી કંપનીઓ બધી જો આપડે એક્સપિરિયન્સ જો વધારે હોય તો પછી આપણને સારો એવો પગાર પણ આપે છે. અને સારું પેકેજ પણ આપે છે. અને સારી આપણને આપણા પરિવાર માટે અને આપણા જે બધા વીમો એ લોકો પણ પોલિસી આપે છે ને આપને ઘણી બધી મેડિકલ વીમો પણ એ લોકો આપે છે, એટલે આવી બધી કંપનીમાં જોવા માટે આપડે આવી બધી પ્રકારના કોર્સ કરવા જોઈએ, આ જે બધા વેકેશનં બધા આપણે આવા યુઝ આવા માટે યુઝ કરવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો વેકેશનમાં ફરવા જાય બધું કરે છે પરંતુ વેકેશનમાં ખુશ કરશું તો આપણા જીવન માટે અને આપણા ભવિષ્ય મને ખુબ સારું કહેવાય કારણ કે આપડા બીકોમ અમણેતો પયતુ છે ને હવે તો એમ કોમ નો મારો તો વિ જે ચાલી રહ્યું છે, એ માટે પણ અવેતો હું ખૂબ પ્રિપેર છું કારણ કે બી કોમ અને એમ કોમ માટે તમે જાણો જો કે બે વર્ષ હોય છે માસ્ટર ડિગ્રી હોય છે, અને આપડે કરવું ખૂબ જરૂરી છે કાર કે અવે એમ બીકોમ કરવું કે પછી માસ્ટર ડિગ્રી કરવું ખુબ જરૂરી છે, કારણ કે બીકોમ જ કરેલું હોય તો પછી તેનો કોઈ ફાયદો નથી. અને આપણને સારી એવી જોબ પણ ની મળશે કારણ કે મિનિમમ દસ કે પછી પંદર હજારની મિનિમમ જોબ મળશે તેનો કોઈ ફાયદો નથી. કારણ કે આપણને અમણેતો આટલી બધી મોં તો દસ કેય પછી પંદર હજાર એવી ચાલતી જ નથી. એટલે આપણે વિચારવું જોઈએ કે અવે સારી આપડે સેલેરી મેળવવા માટે આપણે સરકારી સરકારી જોબ ન જોબ મેળવી જોઈએ અને સારી એવી નોકરી મેળવવી જોઈએ. આથી તમારે શું કેહવું છે? આપણે તો આવે જે બી કોમ કર્યું છે. તેનું તો મોસ્ટલી ફાયદો નથી પરંતુ એમ કોમ પણ અવેતો મેંતો ફોર્મ ભરેલું છે તમે પણ ફોર્મ ભરેલું હશે ને એમ કોમનું?
હા ભાઈ એમ કોમ નું ફોર્મ તો ભરવા જ પડે અને મેં સાથે સાથે ચોથું વર્ષનું ફોર્મ ભરૂ એવું વિચારી રહ્યો હતું પરંતુ બધાની સલાહ લેતા એમ કોમનું જ ફોર્મ ભર્યું છે અમણાં તો. અને આગળ જતાં બધું જ જોવાશે તો ચાલો ભાઈ મળીએ આપણે આગળ જતા બીજી બધી પણ વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ.